હલો હા હા આવે છે આવે છે. બોલો બોલો શું કરો છો?
કોય ની બસ આ બેઠા શાંતિથી બસ હવે અ કો બસમાંથી ઉતર્યા છીએ અને મિત્રના દુકાને આવ્યા છે.
હમ હમ ઘણું બધું લેટ થાય છે. આજે સાડા ત્રણ વાગ્યા સુધી લેકચર હતા કે શું?
હા સાડા ત્રણ વાગ્યા.
બરાબર બરાબર. એટલે, તમારે આટલું બધું લીટ થય જો નહીં તો સાડા ત્રણ તમે છૂટ્યા. તો સાડા છ તો અત્યારે વાઘવા જ આવ્યા છે. જે સવા છ ઉપર તો થઈ ગય. નહીં તો ટાઈમ વેસ્ટ ઘણો બધો થતો હોય એવું લાગે એમ.
ટાઈમ વેસ્ટ તો ઘણો બધો થાય.
હમ હમ પણ અત્યારે બીજું પણ શું કરીએ કો તો એક બાર ભણી લઈએ ત્યારબાદ કોઈ ગ્રેજ્યુએશન તો વગેરે કરવું જ પડે કારણ કે જ્યાં પણ તમે નોકરી માટેની કોઈ પણ જગ્યાએ જશો. તો ગ્રેજ્યુએશન તો તો જુએ જ છે તેમણે અત્યારે ગ્રેજ્યુએશન ઉપર બધું ચાલતું કે બીજું તો આપડે પણ કઈ ના કરી શકીએ.
તમારે કેવું વાત હાચી કે ગ્રેજ્યુએશન સટી ચાલે એમ? નથી.
હમ હમ
હા એ માટે તો હું આ કોર્સ કરી રયો છું. એ માટે આ આટલું મોડું મારો ટાઈમ વેસ્ટ કેટલો થાય ખબરે દોઢ કલાક જેટલો તો મને ટાઈમ લાગે બસમાં આવવા જતા.
હમ હમ
હમ તમાર તો તમે તો તમારે તો જો તમે પાર્ટનમાં ને પાર્ટનમાં રહો તો તમારે છે ને દસ થી પંદર મિનિટ લાગે.
હા બસ એટલો જ ટાઈમ લાગે સમજી લો જો હું તો એક્ટીવા વગેરેમાં જાવ એટલે મને કંઈ લગભગ ગણી લ્યોને કે પાંચ મિનિટ લાગે.
હા પાંચ જ મિનિટ લાગે. તમારે સાધન સાધન હશે ને પોતાનું?
હા હા એટલે જ ને. તાને એક્ટિવમાં જઈએ તો અમારે લગભગ પાંચ મિનિટનો રસ્તો છે. પરંતુ જુઓ ચાલતા અમુક ઘણા બધા જો તમે પણ ચાલતા જ જાઓ છો એટલે તમને લગભગ ગણી લો કે વીસ મિનિટ જેવું તો થઈ જાય છે. તે રસ્તો એટલો લાંબો જે બે કિલોમીટર જેટલુ કંઈક હોય છે એમ. તેના કારણે એટલી વાર લાગે ચાલતા. એટલે એમાંય પણ સમયનો વેડફાય વેડફાય થાય છે એમ.
હા, જો અમારે તો જો કેવુ ખબર વેલા સવારે છ વાગે ઉઠવું પડે.
હમ.
છ વાગે ઊઠી. અને સાડા છ વાગે તો, મસ્ત નાઈ ધોઈ નાસ્તો કરી, અને સાડા સાત વાગે, ઘરેથી નીકળવું પડે. તથી બસ હોયથી આવવું પડે રિક્ષા અથવા ઈકો સાધન માં કોઈ પણ જુનાડીસે, દસ રૂપિયા ખર્ચી. અને ખર્ચા જેડ છે, સાડા સાત ની પચાસ થવાનું. દ થ દિવસ
બરાબર, બરાબર. અત્યારે તો છે, એવું કાટુંજ છે, કારણ કે બધા જો બધા પણ જેટલા પણ સ્ટુડન્ટ છે, ઘણા બધા આવે. વર્ષ અપડાઉન કરે છે, અને કેવું થાય છે કે, જો તમે એક તમે કદાચ તમે અપડાઉન કરતા હોયને. ઘણો સમય તમારો વેડફાય નયને, તો તમે જે આઈટી જે સ્કીલ છે, તેના અંદર પણ થોડુંક એપ્રૂવ કરી શકો છો એમ. નહીતર જે અપડાઉન કરવામાં જ ઘણો બધો સમય જતો. રહે, તેના કારણે તમે જે પોતાના સિલેબસ ઉપર પણ ફોકસ નથી કરી શકતા. હા.
હા, વાત હાચી કરીશે, જો ટાઈમ લગભગ દોઢ-દોઢ કલાક જાય. અને ઘરે આવતા-આવતા, લગભગ સાત વાગી જાય, સાત થી આઠ નાવા ધોવામાં જતું રે, એટલે લગભગ આઠ-નવ વાગે તમારે ખાવા. ખાવાનું તૈયાર થઇ જાય લે કે. ખાવા, તૈયાર‌ પછી ખાધા, પાછી જો એટલા એટલે ચાલવાનું લગભગ હોયથી હોય, લગભગ પોંચ કિલોમીટરને આપડે યુનિવર્સિટી નું બે કિલોમીટર, બે અઢી કિલોમીટર એટલે મંથલી. રોજ નું મારે છે ને, પંદર થી સત્તર કિલોમીટર જેટલું ચાલવાનું થાય.
ઓહો, હો, હા, એ તો તો એટલું બોલો સારું છે, એ એટલું. ચાલો છો, એટલે શરીર માટે સારું પરંતુ ચાલવું પણ આ કેવું થાય છે કે, થોડુંક આપણે અત્યારે જો કોલેજને જે ભણવા ઉપર ફોકસ હોય છે, અને આઈટી તો જે સબ્જેક્ટ જ એવો છે. કોર્સો જે એવો છે કે, જે આગળ તમારે ટાઈમ વધારે આપવો પડે છે, એ જેતે કોર્સને તેના સિવાય નકર પેલું અઘરું જ છે, આઈટી.
હા, આઇઆઇટી માટે છે ને, તમારે થોડું એનું લોજીક છે ને, તમારે જે એ થોડું ક્લિયર હોવું જોઈએ, લોજીક વગર તમે પ્રોગ્રામ ના બનાવી શકો. એવું હો, તમારો એક ટાઈમ એ લોજીક ક્લિયર થાય, તો તમે તારો કે સી સી હોય સી ના લુક. નું લોજિક ક્લિયર હોય, તો તમે એ વસ્તુ સી પ્લસ પ્લસ માં ભણી, ગમે તે લેંગ્વેજ બહુ ભણાય. તો તમારો એક વખત તમારે આઈડી માં ને, લોજિક ક્લિયર હોવું જોઈએ.
હ, હ, હા, એ તો છે જ.
ત્રણ હતા કે, બે હતા?
બે જ હતા.
એક લેબ હશે, અને ને એક લેક્ચર હશે.
હા, હા.
હા, લેબ જે ને હતી.
લે, બધી કાદરી મે એમની કે. તેમણે આપણને જે એસક્યુ એલના જે ટેબલ આવે, થર્ડ ટેબલ. તેની અંદર જે ડેટા કઈ રીતે એ, જે ઇનપુટ કરાવો. તે શીખવાડ્યું તું, એસક્યુલ જે કેરી યુઝ કરીને.
અચ્છા, ઑડર ટેબલ નું.
હા, હા, ઓર્ડર ટેબલ.
કેટલી ક્વેરી? અમારે તો દસ ચલાય, તમારે કેટલી ચલાય?
દસો કવેરી, એટલે તમારી જીત કઈ રીતે તમે વાત કરો છો?
આ જે ટેબલ છે ને, એના પાછળ એકસો ન છ કવેરી આલી છે, એમાં દસ ક્વેરીઓ અમારે ચલાઈ તે પાપે સાહેબ. નતું કેતા કે, તારો કે અલગ જોન. જોન સીટી એકલું પ્રિન્ટ કરાવવું હોય, નોમ એકલું નંબર એકલું એવી રીતના. પાછળ ક્વેરી આલેલી છે. એમાંથી દસ ચલાય, અમારે તમારે કેટલી?
ના અમારે તો નથી ચલાઈ. કારણ શું કે, અમારે હજુ કોલેજ ત્રણ જે ટેબલ આજે ટેબલ જ પૂરા થયા છે, હવે લગભગ કાલે સ્ટાર્ટ કરશે ક્વેરી ચલાવાનું, હજુ સુધી અમે ટેબલ જ બનાવ્યા છે.
અને બીજું
હલો.
તમારે એક બીજું કઈ લેક્ચર હતુ.
બીજું હતું, આપડે કે એસી સરનુ.
ત્યાં ય
હમ.
તો કેવાયસી સરમાં શું ભણાવ્યું?
એ જે આપડે આવે છે ને, શોર્ટિંગની મેથડસ ઇન્ટરનલ એ એમાં. ફર્સ્ટ જે હતું, બબલ શોટ, બબલ શોટિંગ મેથડ. તે ચલાય, પણ થોડી ગઘરી લાગતી તી, એટલે લગભગ તેના વિશે થોડું ડિસ્કસ રજુ કરવું પડશે.
એટલે બ બ ઈ ઇ કવેરી માં શું ઓમ
એ કવેરીમાં તો કેવું છે કે. તે સ્ટેપ બાય સ્ટેપ એવું કહી શકાય કે, જે આપડે પેલું હોય ને, કોઈ પાંચ નંબર આપ્યા છે. અને તે લાઈન બાય લાઈન ના હોય, એટલે કે ડીસેન્ડીગ માં હોય એમ. તો તેને ને અસેન્ડિંગમાં કઈ રીતે કન્વર્ટ કરવાની. કઈ રીતે એને અત્યારે યુઝ થતી હોય એમ?
હા, જી જા. એટલે ગુજરાતીમાં ભાષા માં કરો તો, આપણેે ઉતરતા ક્રમમાં જે વેલ્યુ આલે, એમને ચડતા ક્રમ માં ગોઠવવાનું.
હા, એવું પણ કહી શકાય, અને એવું કઈ પણ કેહેવાય કે જે નંબર હોય. દાખલા તરીકે પહેલાં પાંચ આપેલા છે. પછી પચીસ આપેલા છે, પછી દસ આપેલા છે, પછી પચાસ છે, પછી ચાળીસ છે, એવી રીતે એક અલગ જ તે જે લાઈન તેનો કરવાનું નથી, એમ એવી રીતે આપેલી છે, પ્રોપર વેલ્યુ જે આપેલ નથી. પરંતુ તેને તમારે એકદમ ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં ગોઠવવાની.
અચ્છા એવું હે અમારે હજી ભણાયું ને એ હ ચલાયું નથી અમારે તો ખાલી એટલા
બે મેથડ પ બાયનરી કેટલા સુધી આવે
હા હા બરાબર અમારે આજે લેક્ચર હતું ને હજુ કાલે પણ છે લેક્ચર
હા અને આજે તો લગભગ અમારે કે અત્યારે લેક્ચર ફ્રી હતું અને ઘરના બધા બીકોમ ના મી શીખડાય છે એક એક દાખલો ગણે જાતે અને બે દાખલા અમને ગણવા આપ જે બીજી રીત છે ને તે પહેલી રીતે તે સરળ છે જવાબ પણ સરળ રીતે
બરાબર બરાબર
અને અમાર લેબમાં તો કાદરી મેમ હતું એ અમને જે ત્રણ ટેબલ હતા એના પાસે દસ ક્વેરીઓ મને સોલ્વ કરવા આપી
હમ હમ
અચ્છા અચ્છા તમારે હજી ક્વેરી હજી ચાલુ રહી તી એમ
હમ હજી ચાલુ જે શનિવારે લેક્ચર છે એટલે શનિવારે આપણે તે કરી વગેરે લગભગ સ્ટાર્ટ કરશે બીજું તો કઈ નહી
અચ્છા તમારા હજી ક્વેરી સ્ટાર્ટ કરશે એમ અને તમારે ભાવેશ સાહેબ કેટલો આવ્યો કેટલો સિલેબસ કવર થયો
ત્યા તો બસ હજુ બે લેક્ચર છે પત્યા હતા ત્યારબદ તો અમને કંઇ હજુ ચ જે ગયા અઠવાડિયે બે લગ આવ્યા હતા ત તેમનું કાલે છે તેમનું
હા અચ્છા સારું સારું કેવ રહ અને તમારે હિનલ મેમ તો કેટલું પત્યુ
એક્ આપ જે આપ છેમે ઇન્ટરફેસ
અચ્છા ઓલો અચ્છા ઇન્ટરફેસ છે વીબી નું
હા એમે લખતો
એમાં તમારે જો ઉપરમાં જે બીબીએ વિજલ્સ ઉપર નોમ લખવાનું નેચે છે પછી ફાઈલ આપડે જેમ બણાય ને એ રીતના છે જેમ આપણે માં બનાવતા હતા ને એવી રીતના જ છે શીર એમાં ટુલ બોક્સ હોય પણ ખાલી એમાં આપે પ્રોપર્ટી નીચે આપેલી હતી એમાં પ્રોપર્ટી સાઈડમાં આલેલી હે અને ઓમ પ્રોપર્ટી નો યુઝ ઓબ્જેક્ટ અને નોમની કેપ્શન માટે થાય ઓલી પ્રોપર્ટી થી આપણે કેપ્શન અલગ થી સેટ કરવું પડે
હમ હમ
અને બીજું શું ચાલ્યું કોઇ અમારે તો આગળ હજી એક આઈડી ઈ એ આગળ કોન્સેપ્ટ હતો એ ચલાવયો છે તમારે ત્યાં જે હવે ચલાવશે
હમ હા અમારે તો હજુ ચાલશે તો
અચ્છા ત્રણસો ચારની જનરલ લખવાનું ચાલુ કરી દીધું
ના અમને હજુ કઈ કીધું નથી તમારે ચાલુ થઈ ગયું હતું શું
ના કીધું નથી હમ લખવાનું કીધું પણ લખ્યું નથી લગભગ પેલો બાર ડેટા વાળો પ્રેક્ટિકલ ચલાયો અને બીજો ઓલો અ લૂપ વાળો શોટિંગળો એરિયા ઓફ શટિંગ
હા હા બરાબર.
અચ્છા તમે લખવાનું ચાલુ કર્યું?
ના અમે ચાલુ નથી કર્યું અમને વાત તો લગભગ કરતા જ હતા સર કે લગાવવાનું સ્ટાર્ટ કરી દેજું પરંતુ હજુ અમે કંઈ સ્ટાર્ટ નથી.
ના અસાાઈનમેન્ટ ના ક્વેશ્ચન ચેક નથી કરતા પણ જે હોમવર્ક આલે ને એ ચેક કરે જેમ કે જે ઓલા સિંહ ના પ્રશ્નો આલ્યા હતા ને.
હાઆ
-આ ઈ ઈ ‌ઈર ચાલુ કરે એ. ચાલુ કરે.
એટલે હીરા તમારે ચેક કર્યા હતા એમ.
હા ઈરો ચેક કરી એમ કીધું કે આ રહ્યુ હોમવર્ક માં કરી લાખશો હું દેખશું તો એરા એ ચેક કરશે.
હમમ- બરાબર એટલે અસાનમેન્ટના ક્વેશ્ચન ચેક નથી કરતા એમ
ના આસાઈમેન્ટ ના ક્વેશ્ચન જ્યારે મેમ બો જયારે એ બંગાળશે તારે ચેક કરશે.
હમમમ બરાબર બરાબર. તો તો વાંધો નથી કારણ કે અમે હજુ સ્ટાર્ટ કર્યું નથી લખવાનું ને કાલે એક લેખ છે એમને એટલે.
કાલે તમારે લેક્ચર છે જે અમાને જો એ કોન્સેપ્ટ ચલાવે ને અમાને પ્રિન્ટ કરતા લગભગ સૌ એસ નેમ એસ નંબર અને પર્સન્ટેજ એ ઈના કોડ લખવાનો કીધું. ઈ ચેક કરશે મેમ સોમવારે અને જેને નહી લખેલું હોય એને પાંચ પાંચ વખત લખવા આપશે.
તે હા કઈરી ના.
હઓ અ ના ના ના થ્રી થ્રી જીરો ફોર નામ. મતલબ કે વો હતું ન આ અ લેબલ માટે એ ટ જે આપડે કોડિંગ કરવું પડે એ રૂમ. ટેક્સ ડોટ અ કરીને લખવું પડે ને પ્રોપર્ટી સેવર વિઝ્યુઅલ વિઝ્યુઅલ વિબી નું.
હા હા
હા હીરું એના અ ત્રણ આલ્યા લખવા.
હમમ હમમ
અ મારે તો એક કંઈ આપ્યું જ નથી.
તમારા જે આવશે. અને તમારે સિસ્ટમમાં કેટલું પોહોંચયુ.
તે માં તો કેવું છું કે, સર કાલે કાલે નહી તો પરમ દિવસે હતા એ જે લેક્ચર. પરંતુ કંઈ એને ચા લ જે. આપડે જે છે ને અ શું કેવાય પ્રોજેક્ટર. તે આવી જે પણ. જે રૂમમાં બેતા હતા ત્યાં આગળ વાયફાઈ સપોર્ટ નતું એટલે કેબથી જે. કનેક્ટ થતું હતું તેના કારણે અમારે તો એજ પણ ચાલુ નથી કર્યું એમ. સિસ્ટમ વિશેષ સર એ જે માહિતી આપી. તેના ફાયદાને નુકસાનને કઈ રીતે માટે બનાવ. બસ ચલાયું બીજું હજી પી. પી. ટી. કઈ ચાલુ નથી કર્યું
હા પી. પી. ટી. પણ વોટ્સઅપ ના ગ્રુપમાં આવી ગઈ છે.
હમ્મ હમ્મ
અચ્છા તમારે આજે પ્રોજેક્ટર અ તમારે લગભગ એક-એક વમ એક-એક જઈ ને પ્રોજેક્ટ કનેક્ટ કરતા શીખડાઓ એમાં ચેવું કે એ વસ્તુ જે કંપની નું હોય ઇ કંપની નું એપ તમારા પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ કરી અને તમારે એનો આઈ. પી. એડ્રેસ કનેક કરીન તમારે થઇ જાય એમ.
હા એવી રીતે થઈ જાય છે, આઈ. પી. આડ્રેસ કનેક કરવાનું પરંતુ આવતું હતું પરં અમે ટ્રાય પણ કરતા હતા પરંતુ, કઈ થતું જ નતું એમ વાયરલેસ જે સપોર્ટ નથી કરતું ત્યાં આગળ
વાયબ્રેટ સપોર્ટ નથી થતું એમ? અને કે કેબલ દ્વારા થયું
હા કેબલ દ્વા દ્વારા થાય પરંતુ એ તો જે છે. લેન કેબલ હોય છે, એટલે આપડે મોબાઈલમાં તો યુઝ ન કરી શકીએ કોઈ કાતો લેપટોપ હોય
હ અચ્છા એ આઈ. પી. એડ્રેસ થી તમને સીકડાયુ નહી હજી એમ કેસ
ના
અચ્છા હવે શીખડાવશે એ આય કીધું કે કોઈ પણ કંપનીમાં જને તો પેલા એ રિયુ કનેક્ટર કનેકટ કરતા શીખડાવે ધંધા પર હોય તો દે અચ્છા અને તમારે થ્રી, જીરો, ફો, અ વનમાં કેટલું પટીયું મેથ મેટિક એટલે જ દાખલા પડ્યા ને અમારે બીજી રીતના બે ત્રણ દાખલા પડી ગ્યા
ના અમારે તો ખાલી એક બસ એક જ દાખલો ચલાયો છે. જ હવે લગભગ હા એક જ દાખલો ચલાયો તેમનું લેક્ચર કાલેન પરમ દિવસે છે, એટલે પરમ દિવસે થશે
અચ્છા-અચ્છા અ અને આલ તો તમારે
વાત કરીએ કાલે તા
હાર હેડ
સા